એકષ
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
મજામાં બસ મજા છે જો.
આ જોવો અમેય એકદમ મજામાં. અમારે તો બહુ વરસા
અમારે તો બહુ ગરમી છે બહુ ગરમી છે એ
અમને એમ કેવા વખતે ગુજરાત માં બધી જગ્યાએ વરસાદ છે પણ હજી નથી
ક્યાંય નથી ઝાડવા કાપી નાખ્યા છે એટલે વરસાદ પાછળ ગયો છે બધે એજ ચર્ચા ચાલી રહી છે કે ઝડવા હતા તો તડકા ઓછા પડતા વરસાદ સરસ આવતો
હમ બરાબર છે તો આજે આપડે થોડાક વૃક્ષારોપણ વિશે તે વાત કરીલીએ ને તો કે માણસો વૃક્ષ આવે તો વરસાદ તો વરસાદ હા કેમ કે અત્યારે બધી જગ્યા એ છે ને વૃક્ષો બધા કાપવા માંડ્યા છે હવે કોક્રીટ નું જંગલ ઉભું કર કરવા માંડ્યા છે બધા
હા
એના હિસાબે આ વરસાદ ને બહુ લેટ થાય છે તર ક્યારેય આવું નથી બન્યું કે જૂન મહિનામાં આટલું લેટ થાય તર કે છે કે મે ના એન્ડમાં તો કેરળમાં ચોમાસું આવી અને પેલી બીજ જી મે અથવા મે ના ફર્સ્ટ વીકમાં મહારાષ્ટ્રમાં આવે અને પછી ધીરે ધીરે ગુજરાત ગુજરાત ના ચોમાસુ શરૂ થઈ જાય છે તો આ વખતે તો મેં પણ આખો પૂરો થઈ ગયો અને હવે તો જૂન પણ પૂરો થવા આવ્યો છે તો જે વરસાદનું તો કાંઈ નક્કી જ નથી આમાં બે દિવસ પહેલા થોડો વરસાદ હતો ને અત્યારે થોડો વરસાદ શરૂ થયો છે તો આ જે કઈ વરસાદ લેટ થાય છે એનું કારણ તો બધું વૃક્ષારોપણ ના સા બેજ છે
હા હા સાચી વાત છે તમારી કે જો પેલા તો વૃક્ષો હતા એટલે મુંબઈમાં દસ તારીખે વરસાદ આવી જતો અને પંદર તારીખે ગુજરાતમાં આવતો એની જગ્યાએ અત્યારે સાવ વૃક્ષો જંગલ માંથી કપાઈ ગયા ઘરે ઘરે કપાઈ ગયા એટલે વરસાદ સાવ લેટ
થઈ ગયો છે, હવે સરકાર એવો નિયમ લાવે છે. કે હવે બધા જન્મદિવસ હોય એનિવર્સરી હોય કે ભાઈ કોઈની પુણ્યતિથિ હોય તો વૃક્ષો વાવો, જેમ બેટી બચાવો કાર્ય ચાલુ છે, વૃક્ષોનું રોપારણ કરો હવે તો બધી જગ્યાએ થોડા થોડા વૃક્ષો વાવે છે. કે ભાઈ આ તાપ ઓછા પડે એના ઇ હિસાબે વરસાદ આવે વરસાદ ઉપર તો આપડા ખેડૂતો તો નિભે છે, એના હિસાબે અત્યારે ખુબ જ અ તકલીફ થઈ છે. કે વરસાદ ખુબ લેટ છે, અત્યારે પાણી નથી ક્યાંય નદી નાળા સુ કાવા માંડ્યા છે, એમ એટલે હવે વૃક્ષો વાવ ન કાર્ય શરૂ છે. પણ આજે વાવો અને કાલેય વૃક્ષ બને ઈ કઈ શક્ય નથી તો પાંચ પંદર વર્ષે વૃક્ષો મોટા થાય અને વરસાદ ત્યારે આવે અત્યારે તો બેન ખૂબ ગરમી ગરમી છે. હવા બી નથી અને વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અમે અને દુષ્કાળ પડે એવું લાગે છે, આ વર્ષે તો અમને
વૃક્ષા તો જો વૃક્ષો વાવામાનો તો કેજ છે. કે વૃક્ષો વાવવા જોઈએ કરીને. પણ આજે અમુક લોકો શું કરે છે, નાના નાના છોડવાઓ આવે છે. તો નાના છોડવા એટલું કામ નથી કરતા જો વૃક્ષ કરવું હોય તો તમારે લાંબો ટાઈમ ટકી રહે મોટું એનું થડ બને એવું તમે કઈક વૃક્ષ વાવો તો જ એનો ફાયદો થાય નાના નાના તમે પ્લાન્ટ કરો તો એનાથી તમને ઓક્સિ જન સારો મળી રે પણ એ વરસાદ માટે એટલું કાર્ય નથી કરતા મોટા જે ઝા મહિના ત્રણ હોય જેમ તમે વાત કરી કે આજે વૃક્ષો વાવો અને વરસમાં દિવસમાં મોટું થઈ ગયું ને તો વરસાદ આવામા એવું તો નથી થતું વૃક્ષને પણ સમય લાગે વધવા માટે થઈને એ સમય જોવે છે, થોડું ઘટાદાર ઘેઘુર થાય એના માટે પણ એને સમય જોવે છે, તો વૃક્ષ તમારે એવા પણ વાવો કે કે જેથી કરીને તમને બે વર્ષ પછી થોડું સરસ ઉગી જાય અને ઘટાદાર થઈ જાય તો જ તમે વરસાદ નહી લાવી શકશો નાના નાના પ્લાન્ટ કરવાના થ એ એટલું થતું નથી અને તમે જેમ કીધું બેટી બચાવો જેમ કાર્યક્રમ ચાલુ છે, એમ વૃક્ષારોપણ નું પણ કાર્ય ચાલુ કર્યું છે. કે તમે જેમ કીધું જન્મ દિવસ હોય કે એનિવર્સરી હોય તો ત્યારે હવે લોકો જેટલા જેટલામાં જન્મદિવસ હોય કે જેટલા મે એનિવર્સરી અથવા તો વધારે જેવી જેની કેપેસીટી એમ વધારે વૃક્ષો વાવી અને પોતાની એક યાદગીરી સ્થાપિત કરી દે છે, પણ એક બહુ સરસ કાર્ય શરૂ કર્યું છે, ગવર્મેન્ટે અને હવે તો નર્સરીમાં બધા પ્લાન્ટ પણ એ લોકો ફ્રીમાં આપે છે, કે તમે આ પ્લાન્ટ અહીંથી લઈ જાઓ નર્સરીમાંથી અને તમે એનું ઝડવાનો ઉછેર કરો ને તમે એનું ધ્યાન રાખજો વ્યવસ્થિત પાજુ કેમ કે ઝાડે વાવી દેવું એટલું જ નથી એ બીજને તમે જમીનમાં વાવો છો પછી તમારે એનું પોષણ પણ કરવું પડે છે, અનેને સમયસ તમારે ખાતર આપવું, પાણી આપવું, તો જ એનું અ વૃક્ષ ઉગે છે, નિત પછી કે મુર્જાઈ જાય છે.
પણ જેમ તમે નાના બાળકનો ઉછેર કરો છો એજ રીતે તમારે વૃક્ષ નો ઉછેર કરવો પડે પણ એમાં એવું છે, કે મો ટા જાડવા તમે ઘરે વાવી ના શકો એ તમારે બાર છે, વાવા મેદાન છે, કે તમારા જાહેર રસ્તા ઉપર જગ્યા છે. ત્યાં જ તમે વાવી શકો કારણ કે જો ઘરે વાવે મોટા વૃક્ષો તો એના મૂળિયા છે, ઈ પાયામાં જાય તમારા ઘરે જો બોર હોય તો એમાં ભી નડે દિવાલમાં ભી નડે એટલે હવે લોકો નાના નાના તમે જેમ કીધું એમ નાના નાના શો પીસ ના પ્લાન્ટ ઘરે રા ખે છે, અને અમુક ટાઈપ ના જ ઈ એને ઉછેર માં રાખે છે. જો મોટા થાય તો ઘરના પાયાને ને ઘરના બધે નુકસાન થાય છે, એક પાણીની લાઈનમાં ગટર લાઈનમાં બધામાં એ મુશ્કેલી પડે છે, એટલે હવે એક એના માટે મોટું ગ્રાઉન્ડ હોય ત્યાંય લોકો મોટા મોટા વૃક્ષો કે જાહેર રસ્તામાં અમુક સ્થળે અમુક જ જગ્યાએ તમે એ લોકો વૃક્ષો વાવે છે, અને લીમડો પીપળો છી આપણને એવા ઝાડ વાવીએ તો વડ છે, તો એ આપણને એમાંથી ઓક્સિજન ને મળે અને ઝાડવો આપણને સારું ઘટાદાર હોય તો છાંયડો બી આપે એમ બરાબર ને?
હમ હમ હા બરાબર છે.
એમ. એટલા માટે કે વૃક્ષો વાવો અને ઘટાદાર વાવો મોટા લીમડા છે, એ બધા અને લીમડો તો આપણને બધી રી તે ઉપયોગી છે, દવામાં એ વપરાય છે, છાયો એ આપે છે, ને ઓ ઓક્સિજન ભી આપે છે, પૂરતો પ્રમાણમાં ઓક્સિજન તો લીમડામાંથી જ મળે છે, શું કેવું છે, તમારું?
બરાબર છે, દરેક વનસ્પતિઓ છે, જેટલા પણ વૃક્ષો આપણે વાવીએ છીએ એ આપણને ક કઈ ને કઈ કામ તો લાગે જ છે, અને એના કઈક ને કઈક ઉપચાર પણ છે. આ પીપળો જેમ કીધું તો પીપળા હોય હોય તો એ આપડે પિતૃ નું એક સ્થાપિત કેહેવાય છે, કે પિતૃને એ મા વાસ છે, તો પીપળો તો બો પૂજનીય છે, અને વડલો છે, તો વડલા ની વડવાઈઓછી એ તે વડીલોનો એમ કે છે, કે આપડા વડવાઓ એ વાવીને ગયા હશે અને એની વડવાઈઓ છે, એમાંથી ને એમાંથી નવાને નવા બીજા અ વૃક્ષનો અ તાવા વૃક્ષને બને છે, એમાંથી ને એમાંથી જ બને છે, એની વળવાઈઓમાંથી જ તે અને એ વળવાયોમાં તો આમ લાંબી વળવાયો હોય તો માણસ એને હિંચકાની જેમ ઉપયોગ કરી શકે છે, કે હિંચકા એના ઝૂલા કરીને ઝૂલે છે. અને આંબા પીપળા હોય તો એમાંય તે આંબા હોય તો આંબા માંથી ત ને ફળ સારા મળે છે, ભલે સીઝનમાં આવે પણ એનો તમને સારો ફાયદો થાય છે, એટલે દરેક વૃક્ષ છે, આપણને કાઈકને કાઈક ઔષધિ છે, કે કાઈક ને કાઈક ફળ ફૂલ આ ફ્રૂટ આપે છે, તમને તો એ એક બો સરસ વાત છે.
હા અને અ પી વડલો છે, હમણાં જ પૂનમ ગઈ તો પૂજન તરીકે ભી કામ લાગે છે, વડ સાાવિત્રી ના વ માં પૂજ તરીકે કામ લાગે છે, અને તમે કીધું એમ પીપળોય તે લીમડાની જે ઓ વધારે આપે છે. આપને કે પીપળા નું મહત્વ પિતૃ તરીકે ભી થાય છે. અને આપણને ઓક્સિજન પૂરતો પ્રમાણમાં મળે છે અને પીપળો છે, એવા મોટા ઘટાદાર ઝાડ હોય તો વરસાદની થોડીક શક્યતાય રે છે, અને બીજું શું થાય છે કે અત્યારે વૃક્ષોનું ખૂબ વાવવું જરૂરિયાત છે. જો આ સમયે આપડે વૃક્ષ નિવાઈ એ તો આવતો સમય આપડો એટલો કપરો બની જશે કે આપણને એમાંથી પાણી નઈ કશું ની મળે. ઓક્સિજન નઈ, પાણી નઈ અને હવાઈ હવે ઝેરી બનવા મંડી છે. કારણ કે વૃક્ષો કપાવા મંડ્યા એટલે પોલ્યુશન વધી ગયું પ્રદુષણ એના હિસાબે હવા ભી ઝેરી થવા મંડી છે. એટલે માણસને શ્વાસ લેવામાય ભી હવે તકલીફ થાય છે. ઘણી ઘણી મોટી બીમારીઓ પણ આવી જાય છે. અને બીજું શું. હા, બોલો.
છે. વૃક્ષો વાવા ખુબ જ જરૂરી છે. આ આપડે વરસાદને જો આપડે લાવો હોય સમયસર અને વધારે પ્રમાણમાં લાવો હોય તો વૃક્ષો વાવા જ જુવે અને વૃક્ષો વાવશુ તો જ વરસાદ દાવશે અને તો જ આપડને ગરમીમાં છાયડો પણ મળશે. નઈતર આપડે વૃક્ષ વગર તો આપડુ જીવન અશક્ય હોય ને એવું જ લાગે છે. કેમ કે તડકો પણ સહન થતો નથી વર્ષ તડકો નથી આવતો તો વરસાદ પણ ની શક્યતા પણ ઓછી થઈ જાય છે. તો તમે જેમ કયો છો એમ કે દુષ્કાળની પૂરેપૂરી સંભાવના રહે છે, અને માણસ પશુ-પક્ષીઓ બધા જ લોકો મુંજાઈ જાય છે. અત્યારે ફોરેન કન્ટ્રીમાં પણ થઈ ગયા છે, ફોરેનમાં તો એકમ ઠંડુ વાતાવરણ હોય છે, ત્યાં તો કોઈને પંખા ને એ સી ની જરૂર નથી પણ આ બધા વૃક્ષો કાપી અને કોંક્રીટ જંગલ જે બનાવ્યું છે. એના માટે તો ત્યાં તે ચાલીસ-પિસ્તાલીસ ડિગ્રી જેટલી ગરમી પડવા મંડી છે.
હા, સાચી વાત કરી. હમણાં જ ન્યુઝમાં હતું કે અ યુરોપના મોટા-મોટા દેશોમાં રોડ ઓગળવા મંડ્યા છે. વાહનો સાથે ટાયરો અને અ રોડના ડામર ચોંટવા લાગ્યા છે.
હમ.
ત્યાં તો કેટલા માણસો આપડી જેમ તાપ સહન નથી કરી શકતા એટલે પાણીમાં અ નાહવા પડ્યા, તો પાણી એટલું ગરમ કે પોતાનો જીવય સાવ બચાવી ન શક્યા. અન અત્યારે ખુબ તકલીફ છે. અને અત્યારે તમે કીધું એમ પિસ્તાલીસ ડિગ્રી લોકો તો સહન જ ન કરી શકે. જે ઠંડા વાતાવરણમાં રયુ હોય અને એને સીધી આડત્રીસ થી પિસ્તાલીસ ડિગ્રીમાં જાય તે માણસ બચી જ ના શકે ને. અને બચવા માટે પ્રયત્ન કરે છે, પણ તડકા તો એટલા બધા હવે આમ જો કે બધે હવે તડકા પડવા જ મંડ્યા છે. ક્યાંય બાકી રહ્યું નથી, કોઈ કન્ટ્રી એવું નથી કે ક્યાં તડકો ની હોય એમ. બરાબરને.
બરાબર છે. એટલે વૃક્ષો વાવવા ખુબ જ જરૂરી છે, અને તમે જેમ કીધું એમ કે નાના બાળકની જેમ જ આપડે વૃક્ષનું પોષણ કરવું જોએ. અને સમયસર એને ખાતર અને પાણી ને એવુ બધું આપવું જોએ. અને તો જ આગળ જઈને મોટ ટુ વટ વૃક્ષ થાય છે, અને તો જ આપડને વરસાદમાં વરસાદ આવવાની શક કયતાઓ વધે છે. અને તડકાની સામે પણ આપડનેય થોડીક રાહત આપે આપે છે. તા મે ભલે ઘરે આપડે ન વાવી શકીએ તો કઈ ની. પણ બાર ખુલ્લા મેદાનમાં જઈને તમે કરો તો ઈ પણ એક બઉ સારી મોટી વાત છે. રસ્તાઓ પરથી આવતા જતા અટે મારગુઓ છ, ઈ લોકો ઈ છાયામાં બેસે થોડો ઠંડક રહેેશે અને ને આવી રીતે તમે અનેક વૃક્ષો વાવશો, તો પછી વરસાદની પણ શક્યતાઓ બઉ વધી જશે. દુષ્કાળની પરિસ્થિતિ ક્યારેય તમારે આવશે
નઈ. બરાબર છે.
હમ બહું સરસ વાત કરી વૃક્ષારોપણની વૃક્ષ વાવવા જરૂરી છે જીવનમાં એનાથી આપણને ભરપૂર ઓક્સિજન મળી છે તો આવી જ રીતે આપડે કોઈ નવા ટોપિક સાથે ફરી વખત મળશે આવજો જય શ્રી કૃષ્ણ.